બોલો?
હા, જય માતાજી.
જય માતાજી.
શું કરો છે?
કઈ નઈ, જો બેઠી છું, ખાવં છું, કઈક કઈક મમરાને એવું બધું બનાવીને.
નાસ્તો એમ ને?
હા, થોડો હળવો નાસ્તો કરલઈને.
હા
બોલો તમે, શું ચાલે?
શાંતિ હો.
કેમ છે ઘરના બધા?
બધા તો મજામાં છે. પણ મારે ભાભી છે જરાક.
હા, એ તો ખબર છે. કીધું તું, શું કર્યું હવે ફરી?
એનું ચાલુજ હોય એક પછી એક.
એવું હા
બધામાં એ વાત જ હોય.
હા.
આપણા છોકરા માટે લઈએ, એટલે એમ કે મારેય લેવું.
હા
હા, નાની, નાની વાતમાં બધી વાતચીત કરીયા કરે.
બરોબર કોને વાતચીત કરે? બીજા,
એમના મમ્મી ને કે. એને આ લોકો આ લેવ. હા, આ લેવડાઈવું
હા
હું કાંઈ લેતી નથી. એ લોકો બધા ખોટા ખર્ચા બવ કરે
હ.
મમ્મી ને વાત કરે, બેનને કરે
બરોબર
પછી એના મમ્મી ફોન કરીને આપ
હા બરોબર.
એ તમારે આમ ન કરાય, તમારે આમ કરાય
હમ
હા ત્યાં પણ નેસ ન આપવા આવે.
બરોબર હેને તો તમારે કેવાય ને ને તમે એ લ્યો ને, અમે ક્યાં ના પાડી એમ પણ ક્યાં બીજાને કેવાનું આવે એવું
હા અમે એને કીધું છે હું તમારે ક્યાં આવો વાદ કરવાનો આવે. મે તમારા છોકરા નો કરી દઈ અમે કો ક્યારે તમારા છોકરા નો વાદ કરીએે
હા બરોબર એમ વાદ ન કરે! કોઈ છોકરા નો
હા તમે ગમે ન્યા જાવ હરો ફરો
હમ
અમે તમને ક્યારે કહેતા નથી.
હુ
અમારે મારા બાબાને ગમે ઇ લેવું હોય ને
હા
તોઈ પેલો વાદ કરે એનું લેવ ને તો, મારું લઈ લેવાનું હમ
બરોબર.
એમને બાબા છે ને, મારે એક બાબો બેબી છે
બરોબર એવું હે.
અ. તો બેબી ને તો કેટલી વસ્ તો જોઈએ
બરોબર બેબી ના તો જોઈએ જ.
હા બાબાને કઇંક વસ્તુ ન હોય તો હાલે.
હા ઇ છે
હા આપડે તો બેબીને કેટલી વસ્તુ જોતી હોય
હુ
તો આનું કઈક ગમે લઈએ એટલે સીધું લેવડાવે
બરોબર.
હા.
તમ તમારે કેવાય એને કય લયાવ પણ વાદ ન કરું.
હું દર વખતે એમજ કવ તમારે વાદ નહી કરવાનો, અમે તમારે કોઈ પણ વસ્તુ ન વાદ કર્યો.
હા
તો તમારે ન કરવાનું એ કઈ સમજે જે નહિ.
બરોબર.
હા. તમારે જે કોઈ આવું.
શું.
તમારે કોઈ છે અમારા ભાભી જેવું.
અમારે તમારે ભાભી જેવું તો નથી પણ હે અમુક કેવા કેમ એને કેવું કે અમારા પપ્પા ની ઈચ્છા એવી હે કે બિઝનેસ કરતો હોય ને છોકરો તો ધંધો ચાલે વધારે સારો એમ નોકરી કરતા વધારે તો એ એને બિઝનેસ સેટ કરી દીધો ને તોય એને નોકરી જ કરવી છે અને નોકરીમાં પૈસા ઓછા છે બહુ વધારે બહુ ઓછા પૈસા આપે સેલેરીમાં તોય એને નોકરી જ કરવી છે અને ધંધો નથી કરવું.
એવું પણ થઈ શકે એવાય કોક હોઈ એમ
હા એને આપણેે આપણે આપણે આપડી રીતે એને ધંધો સેટ કરી દીધો હતો એને ઈ નથી કરવો. પડેને જોબ કરવી છે એમ. ઓછા પૈસામાં. અને હમણાં તો તમને ખબર જ છે જોબ કરતા ધંધો વધારે હાલે
હા એમાં વળતર સારું છે ને ધંધામાં.
હા.
ઓલો મહિના દિવસે પગાર આવે આ એક. દિવસ ની એટલી આવ વકત થઈ છે.
હા.
એનું પણ.
પડે જ ને ફેર પણ હવે.
હા ને નહી તો શું કરવાનું.
એજ નહીિ માનતા જ નથી તો પછી આપડે તો શું કરીએ આપડે તો કેટલુંક હમજાવીએ.
હા. અમારે એક અમારા. હા ભી એ વાત છે તો જો બધા વાત. ચીપકાઈ રાકારે બગ
હમ.
આઇ ને ચડાવે
બરોબર.
આઘા પાછી કરી કરીને.
હમ.
હા.
એ ચડાવું ચડાવું ખોટું હોય તો રેવું એ ઘરમાં ને શું પછી અંદરો અંદર.
હા તો એ હમજે નહીં પછી હું.
હમ એને નહી ગમતું હોય શાંતિથી રહેવું.
એ
એવુ હ.
હા.
તો અત્યારે, હાચી વાત તમારો તો પાડોશ એવો. હવા છો.
હા, પાડોસ એવો જ છે.
હમ હમ.
ફટપટ બધી બહુ કરે બધી રીતે.
તમને શાંતિ ઓછી તો ક.
હા અમારે ઓછી શાંતિ હો.
હમ્મ
હાયલા રાખ
બીજું તો હું કરવું આપડે રેવું હોયના.
હા, આપડે જાતું કરવાનું એમ.
એજ ને, આપડે હેને એ એટલું જ થાય આપણાથી આપણે જાતું કરી હકીએ, વધારે આપણેે કઈ ન કરી હકીએ, આપડે ધ્યાન નઈ દેવાનું બવ પછી.
હા, આપડ ધ્યાન દઈ તો ગાંડા કરી દે એમ છે.
હાચી વાત હ.
હા, એને ગમે એ વસ્તુ લેવી હોય. તમારા ઘરમાં કોઈને પૂછવાનું નહી, પણ જો અમારે કઈક લેવી હોય.
હા.
તો બધુંય પૂછવાનું લે.
બરોબર અને એમાંય વાત કર લેવાનું.
હા. એ ય વાત કરી લેવાનો. તો હું કરવું, હાઈલા રાખે.
લઈય જ લેવાની હોય, એમાં કઈ હોય નહી આપડે આપડા બેબી નું જોવાનું હોય, ને એના બેબીને વાહે એ આપડી હારે વાત કરે તો એ વાત ખોટી છે.
હા.
ઈ એય ન સમજોતો, હા લઈ લેવાની એને, હમ્મ.
બીજું તો હું કરવાનું.
હ હમ્મ.
હું છે બીજું તમારે તબિયત સારી છે ને.
હવ તબીયત સારી એજ ઉનાળા ની મજા લઈએ બીજું તો હું થાય.
હા, એવી ગરમી છે તમારે.
ગરમી તો હમણાં ઉનાળો, ચોમાસું, કઈ ખબર નથ પડતી એવી ગરમી હે.
બહુ જ ગરમી પડે છે, અમારે બહુ જ પડે છે.
ખાય ને જોવો તો પછી. મારે તો શું હોય હમણાં હેને હું ફ્રી થાઉ ને જરી કામ તો હું હેને મોબાઈલમાં પિક્ચર લગાડી લઉં કે સિરીઝ જોવા મંડુ એટલે આપડે હું ટાઈમ નીકળી જાય.
હા, એ સારું કોઈ ની આગા પાછી કરવી નઈ.
હા, એજ ન હવે એ પંચાયતમાં રસ નથી કે આપણે બાર ગલીમાં બેસીએ ને અને ખોટી કોકની આપણને વાતો મળે અને પછી ખોટું આપણી ઉપર આવે ઉડતું એન કરતા છાન મોનું પિક્ચર જોઈ લેવાનું એકાદું
સરસ.
હમ.
કોઈની નિંદા કરવી.
હા, એજ ન.
કોક ના પાપ ધોવા એના કરતા આપણા ઘર માં આપડે સારું.
હમ, હું કેવું મારું. ટાઈમ ટેબલ તો સવારે ઉઠીએ ને એટલે આપણે બઘી કામ વામ થઈ ગયા હોય. જમવાનું બમવાનું બપોરનું થઈ ગયું હોય. પછી બપોરે હુઈ જાય ને બધા એમ હુ હુઈ નહી વરી હું ઊંઘી જાવ બપોરે તો મને રાઈતે નીંદર નો આવે
હા.
એટલે પછી હું બપોરે પિક્ચર કે સિરીઝ કે એવું કઈક જોઈ લઉં.
અટલ ટાઈમ વયો જાઈ
એટલે પછી રાયત ના ટાઈમે નીંદર એ આવી જાય.
એ સારું આ ટાઈમ બે મહીનો બી ખાયા.
હમ.
તો આમ તો બધા મજામાં ને.
હવ બધા મજામાં. તમે ક તમારે એમ છે બધાના.
અમારે શાંતિ છે હો
હ બરોબર.
હવે જો વેકેશન ખુલશે. છોકરા સ્કૂલે જાશેને એમાંને માંટે મળયો જશે.
હા બરોબર હ છોકરા સ્કૂલ ની જાય એટલે કેવું ક ટાઈમ બઈ જાય આપડો.
હવે બધી તૈયારી કરશુ પાઠ્યપુસ્તક લેેશુ ને. ચોપડા લે શુ
હમ! છોકરાઓના દ કેવી નાવી નાવીડીમાંડ હોય કુલ ખુલે ત્યારે નવો કમ્પાસ જોઈએ, અને નવો ડબ્બો જોઈ નવું બેગ જોઈને.
હા કે છે ને મારે લંચ બોક્સ લેવું જ.
હમ.
કમપાસ લેવો છે.
બરોબર.
હા વોટર બેેગ લેવું.
અમારે તો આને અલગ જ ડિમાન્ડ હોય મારે સ્કૂલે જતા ટાઈમે આ વખતે સાયકલ લઈ જવું મને સાયકલ લઈ દઈ કે.
જયોજે હ
પછી મેં કીધું ઈજ ને હવે છોકરા ડીમાન કરે તો આપડે લઈ જ દેવું પડ નથ. અત્યારે નાના હે તો એની ઈછા પૂરી ન કરી તો કોણ કર.
હા આપડે કરવી પડે ને.
હમ. કેવ કેવ બીચમાં સોચ રાહતા જમવાનું તો
શાંતિઓ.
બરોબર. રાતે જમવામાં શું છે એમ.
જમવામાં શાંતિ હો
અચ્છા મામાં શાંતિ હૈ.
આજે આરામ છે.
ઓય હ. કે મારા
આજે હોટેલ માંથી લઈ આવું.
અ, ઈ સારું.
હા.
કોક કોક વાર લઈ આવવાનું. હમ્મ.
તો ગરમી કેવી છે.
ગરમીની તો ક્યાં વાત જ કરવીઓ
તો ક્યારેક બ્રેક લઈ લઈ ને.
હા ઓછા હા હા હા.
હા રસોઈ બનાવી નઈ.
કિચનમાં ગરમી એવડી થઈ ગેસ પાહે ઊભા હોય કે તાપથી.
અમે તો સભ્ય જાજાને ને એલે રોટલી ને રસોઈ બો જુવે.
હા અમારા હારું હ નાનું કુટુંબ સુખી કુટુંબ.
એ સારું.
હમ્મ.
મારે બા દાદા અને અમે પાંચ ચાર પાંચ જણા.
બરોબર.
હા. બીજો.
કઈ ની તમે કયો?
શાંતિ છે, જો.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
હવે આગડી કામે લાગે .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
કપડા સો નહી સ્ત્રીકર સોન વાસણ મુકશુ. ત રાત પડી જાય.
વાંધો નહી હાલ કરી લ્યો તો હવે મને બોલાવે તો હું જાઉ.
જય માતાજી.
જય માતાજી.